તો નામે માં.
નમસ્તે. એકદમ મજામાં. તો, આજનો આપણો ટોપિક છે. અને જે આ બધી સરકારી યોજનાઓ છે. જે આ બંધ બનાવા માટે જે યોજનાઓ નવી નવી બહાર પાડેલ છે. તો આપણે એના વિશે વાત કરીશું. તો એમાં આપણે સ્ટાર્ટ કરીએ તો, પેલા તો આપણે અહિયાં થી સ્ટાર્ટ કરીએ. કે જે અત્યારે હાલમાં, જે તાજેતરમાં અ, ચર્ચામાં રહેલો એક પ્રોજેક્ટ છે, જે ગુજરાત. માં જ બનવા જઈ રહ્યો છે. હ, તો આપડે પેલા એનાથી સ્ટાર્ટ કરીએ તે. પ્રોજેક્ટમાં કંઈક શું કહેવાય, કે સુરત પાસે જે ભરૂચ આવેલું છે, ત્યાંથી તે જુનાગઢનું જે અ, બંદર જે છે, ત્યાં સુધી એક જે દરિયાની અંદર એક પુલ અને એના ઉપર અ, હાઈવે રોડ બનાવ બનાવવાનો. જે એક આ મોટો પ્રોજેક્ટ છે. તે ખરેખર તો એક મોટું વિશાળ કામકાજ કહેવાય, કારણ કે દરિયાની અંદર જે પુલ બનાવો. અ, મતલબ આખું દરિયા નું પાણી રોકી દેમ. એ બહુ મોટી વાત છે, તો આવો કંઈક પ્રોજેક્ટ સરકાર દ્વારા લાવવામાં આવે છે. અને આ પ્રોજેક્ટમાં મેં કઈક ન્યુઝ પેપરમાં વાંચ્યું હતું. કે જે આ પ્રોજેક્ટ જે છે, એ કોઈ ભારતીય કંપની દ્વારા બનાવામાં નથી આવતો. આ જે પ્રોજેક્ટ જે છે, એ કઈ. નધરલેન્ડ ની કઈક કંપની છે, એના એના દ્વારા બનાવવામાં આવશે, કારણ કે ઈન્ડિયાની કોઈ પણ કંપની એટલી કેપેબલ નથી કે, જે દરિયાની અંદર આ રીતનું પુલ બનાવી શકે. તો જે ગવરમેન્ટ, ઈન્ડિયા ગવર્મેન્ટ જે છે, એ એના દ્વારા જે પ્રોજેક્ટ જે છે. એ નેધરલેન્ડ ની કોઈ મોટી કંપનીને આપવામાં આવ્યો છે, અને તમે જાણ તો હશો કે જે નેધરલેન્ડ જે છે, એ આવા બધા પુલ જે દરિયા ની અંદર, નદીની અંદર જેવા આવા બધા મોટા-મોટા પુલ જે છે. એ બનાવવા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, જે નેધરલેન્ડ કન્ટ્રી છે તે. અને હમણાં તાજેતરમાં જ જે નેધરલેન્ડના જે રાષ્ટ્રપતિ. જે છે, એ ભારતની મુલાકાતે આવેલા એક-બે મહિના પહેલા. તો એમણે જે્યા જગ્યા છે જ્યાં પુલ બનાવાનો છે તે જગ્યા પણ વિઝિટ કરેલી અને એણે નરેન્દ્રભાઈ મોદી સાથે આ વાટાઘાટો કરેલા તો ભવિષ્યમાં જ્યાં પુલ બનશે તો તમારું આ પુલ માની લો કે પુલ થીને ફાયદા નુકસાન આપડું જે એક જગ્યા થી બીજી જગ્યાએ જવાનું અંત તર છે તે ઘટી જશે નદીઓના પાણી દરિયા સાથે ભળતા અટકી જશે તો બધા ફાયદા નુકસાન એના વિશે તમારે શું કેવું છે
બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે અત્યારે ભરૂચ થી ભાવનગરનુંું જે અ પુલ છે તે અત્યારે ખુબ જ ચર્ચામાં છે કેમ કે કહી શકાય કે જો એ પુલ બની જશે તો માની લો કે આપણે સુરત થી આપણે ભાવનગર જવું છે તો આપણને અ આઠ થી અગિયાર થી બાર કલાક જેવો સમય જતો રહે છે બસમાં તમે ટ્રાવેલ કરતા હો છો અને તમે ફોર વ્હીલર લઈને જાઓ છો તો તમે આઠ કલાક થી નવ કલાકમાં પહોંચો છો તો અ જો એ પુલ બનાવવામાં આવશે તો મને એવું જણાય છે કે આપડા બે કે ત્રણ કલાકનોો જે સમયગાળો છે ખુબ જ અ અંતર છે તે ઘટી જશે આ થી આપણે છે તે ખૂબ જ વહેલા છે તે ત્યાં પહોંચી જઈશું એટલે એક પ્રકારે કહી શકાય કે આપડે વેલા તે પેલા એ પ્રકારે આપણે પ્રોજેક્ટમાં અત્યારે ખુબ જ નામ ચર્ચા કહી શકાય કેમ કે અત્યારે લોકો છે તે ખુબ જ કહી શકાય કે એ પાછળ ખુબ જ અત્યારે વિચારણા ચાલુ છે એમ સંસદમાં અત્યારે એ જે બજેટમાં જે રજૂ કરવામાં આવેલું છે ફાળો છે તો એ ફાળો અત્યારે સરકારે એમાં ફાળ આવ્યો છે તો એ ફાળામાં જે પૂલ બનાવવાની વાત છે તો એના વિશે થોડું ઘણું જે ફંડિંગ છે એ સર છે તે એમાં રોકાણ કરવા માટે અત્યારે ખુબ જ તત્પર છે એટલે અત્યારે કહી શકાય કે છે અથવા તો જે દરેક પ્રકારના જે પુલો છે તે સરકારે ચોક્કસપણે યોગ્ય રીતે બનાવવા જોઈએ એટલે વાત કરીએ કે ભાઈ કઈ કઈ એવી કંપનીઓ છે કે જે આ નદી ના જે નાળાઓ છે પૂલો છે કે પછી કોઈ પણ એવા જે પણ કહી શકાય કે કોઈ પણ નાના નાના જે ખેતરો છે એમાં પાણી ભરાઈ જતું હોય છે તો ત્યાં પણ સરકાર છે તે ખેત તલાવડી બનાવી દેતું હોય છે એટલે સર છે અત્યારે ખુબ જ કઈ કે ફૂલ જોરશોરમાં છે એટલે કેમ કે સરકાર છે આ વિષય ઉપર ખુબ જ ઊંડાણ પૂર્વક વિચારી રહી છે કે આપડણે ભારત છે અને વિકસિત ભારત કરવાનું છે અધિકારશીલ ભારત કહી શકાય એટલે અત્યારે આપણો જે રેટ છે એ નદી નાળામાં ખુબ જ સારો છે અત્યારે આપડે ચાઈના જેવી ટેકનોલોજી પણ આપડણે ભારતમાં ખુબ જ અપનાવી રહ્યા છ છે એટલે આપણે ત્યારે મેટ્રો ના પણ પુલ મસ્તી ના બનાવી દીધા છે એટલે અત્યારે મેટ્રો ન કામ પણ ખુબ જોર જોર થી ચાલી રહ્યું છે અને મેટ્રો પણ હવામાં ચાલશે એવું આપડે પ્રોજેક્ટ છે કે અમદાવાદ અને સુરત ખાતે ખુબ જ સરસ રીતે કામ ચાલી રહ્યું છે એટલે મને એવું લાગે છે કે જો દરિયામાં હવે ઝુલતા પુલ બનાવવાની શરૂઆત કરશે તો દરેક વ્યક્તિઓ છે તે પોતાનો સમય બ બચાવી શકશે પોતાનો નાણાંનો પણ બચાવ કરી શકશે એટલે સરકાર છે તે ફટાફટ છે તે આ પુલ બનાવી દે તો ખુબ સારી વાત છે કેમ કે જો પુલ નહી બને તો પછી લોકો નો જે ભરોસો છે સરકાર ઉપરથી ઉઠી જવાનો છે એટલે મારું એવું માનવું છે કે દરેક લોકો એ આજ થી જ સરકાર ને ઈમેલ કરવો જોઈએ કે સરકાર શ્રી આપ અમને છે તે પુલ બનાવી આપવા માટે નમ્ર વિનંતી અથવા અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અમારો પુલ અમને બનાવી દો જેના કારણે અમારે કોઈ પણ કામ હોય અથવા તો કોઈ પણ હોસ્પિટલ જેવું હોય તો અમે આરામથી છે તે ભરૂચ થી ભાવનગર જઈ શકીએ અને જે પણ સૌરાષ્ટ્રમાં રહેેતા હોય છે તો દરેક વ્યક્તિને સૌરાષ્ટ્રમાં જે પણ વ્યક્તિઓ રહેતા હોય ગામડેથી કોઈ સિટી તરફ આવ્યા હોય તો સિટી માંથી ગામડા માટે ગામડા તરફ જવા માટે એ લોકોને પણ ખુબ જ ફાયદો થશે અને પેટ્રોલ નો બચાવ થશે પ્રદુષણ ઓછું થશે નાણાં નો બચાવ થશે સમય નો બચાવ થશે અને દેશનો વિકાસ થશે તો શું કેશો એના વિશે તમે
હા, બરોબર છે તો તમે જે વાત કરી એ બરોબર છે છે કે સરકાર ની આવી બધી યોજનાઓ આવતી રે છે અને આપણે પણ સરકારને જે છે એ આવા કાર્યો કરવા માટે કે વિનંતી કરવી જોઈએ કારણ કે જેથી કરીને સરકાર જે છે એ આવા બધા કાર્યો કરે એમ
તો હું વાત કરતો હતો જે પુલ બનાવવામાં આવવાનો છે જે પુલ જે ભરૂચ થી ભાવનગર ની વચ્ચે જે અરબ સાાગર જે દરિયો છે એમાં જે આખો અખાત જે છે એને આખો આવરી લેવાનો છે એવડો મોટો તો એક પુલ બનાવવામાં આવશે તો આ પુલના આ બહુ બધા ફાયદાઓ અને અમુક નુકસાન તો બહુ ઓછા કહી શકાય હ, પણ આના ફાયદાઓ બહુ બધા તો એમાં આપણેે એના જે બેને ફીસ જે છે એની વાત કરીએ તો પેલા તો એક વાત જે છે કે જે અંતર જે અંતર જે છે સુરત સિટી અને સૌરાષ્ટ્ર ની વચ જેનુ જે જે અંતર છે તે અંતર સીધું જ ત્રણસો કિલોમીટર જેટલું ઘટી જશે જેથીને જે દરરોજ જે ટ્રાવેલિંગ માટે જે બસો ચાલે છે અ અને ઘણા લોકો જે અવર જવર કરે છે એમાં જે ઈંધણ નો ઉપયોગ થાય છે તો ઈંધણ ઓછું થઈ જાશે અને લોકોનો ટાઈમ પણ છી જાશે છે જેના કારણે લોકો તેમના સમયને પોતાના કામ માં યુઝ કરી શકશે તો આ રીતે એક જે મેન બેનિફિટ એક મોટો બેનિફિટ તો પેલા તો આજ થવાનો છે. અને બીજી આપણેે વાત કરીએ તો જે આ સૌરાષ્ટ્ર અને જે અમુક ભાગો છે જે ભારતના જે મધ્યપ્રદેશ છે, રાજસ્થાન, સ્થાન છે એમાં પાણીની અછત રેતી હોય છે. જે સિંચાઈ માટેનું પાણી છે એની તો આમાં આપણે જે દરિયાનું પાણી જે છે એ યુઝ કરી શકતા નથી કારણ કે તે પાણી ક્ષારયુક્ત હોય છે તો જે આ બંધ બાંધવામાં આવશે જેનાથી જે નદીઓનું પાણી છે અરબસગર માટે લવાય છે નર્મદા, તાપી જેવી નદીઓનું તે પાણીને દરિયા સાથે ભળી જતું અટકાવી દેવામાં આવશે અને તે પાણીને ડાયરેક્ટ કેટલી યુઝ કરવામાં આવશે તો જેના કારણે શું થશે કે જે પાણીની અછતગ્રસ્ત જે વિસ્તારો જે છે એમાં પાણી નો પુરવઠો પહોંચાડી શકાશે અને સારી રીતે જે પાણીની અછત જે છે એને હેન્ડલ કરી શકાશે તો આવી રીત તે જે છે ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. જ્યાં બંધ નિર્માણ ના કારણે તો તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જે વાત કરી કે ભાઈ અત્યારે પુલ બનાવવાની પ્રક્રિયા જોર જોર થી ચાલી રહી છે તો દરેક વ્યક્તિ એમાં સરને સપોર્ટ કરવો જોઈએ કે જેનાથી જલ્દી ને જલ્દી ગુજરાત ના જે વાસીઓ છે તે ખુબ જ આગળ વધી તો મળશું આપડે એક નવી શરૂઆત સાથે નવા ટોપિક સાથે ચાલો મળીએ.
બરાબર છે.